હલો મારો અવાજ આવે છે.
કમ્પ્લીટ આવે છે ને.
હમ્મ.
શું કરતા હતા હાલ તમે.
બસ હ જ તમારો ફોન આવ્યો એટલે હવે ઉઠી ગયા.
એવું એમ બરોબર અરે કુલરમાં. કુલર નો વાયરો ખાવ છો લાગે તમે એસી માં રહેતા હોય એવું લાગે મને તો
કાય દે સર તમને લાગે ની વાત સાાચ જ છે હા તને હજી. ખોટું લાગે આપડે તો કાયદેસર રેવાનું.
હા હા તમે પૈસા વાળા છો એટલે તો ફરી શકો તો તમે. તમારા માટે એક હું પ્લાન લઈને આવ્યો છું ફરવા જવાનો. આપણે કઈક હા.
તમે જે કતા હતા કે પૈસા વાળા છે એટલે ફરી શકો તો મારી પાસે પણ એક ગરીબો માટે સારી યોજના છે તમારા નજીકમાં. કોઈ તમારે એવું લાગતું હોય કે આઈ ગરીબ છે. તો હું સપોટ કરી શકું તેમ એક યોજના આવી છે વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા.
હા કશો વાંધો નહી હું જો કોઈ અમારા ગામમાં ગરીબ. પેદા થશે તો હું તમને ચોક્કસ માહિતી આપીશ તમને. તમે તેની મદદ કરશો પણ ના હા પણ આપણે જરૂર હશે તો.
મળે છે શિક્ષાવૃતિ દ્વારા એતે ફોટો આવ્યા છે મને યુનિવર્સિટી દ્વારા એક સ્ટુડન્ટ દ્વારા આપવામાં આવ્યું છે.
હા તો વાંધ.
જે તે ડોક્યુમેન્ટ વગેરે જો છે તમને સાત હજાર રૂપિયા મળશે.
સારું તો. તમે જે ગરીબની વાત કરી તો જયારે ગરીબોની સંખ્યા મને દેખાશે ત્યારે. હું તમારો કોન્ટેક કરીશ પણ હાલમાં જે મારે છે ને ફરવા જવું તું બાર. એટલે મારે જે ઘણા બધા સ્થળોની માહિતી જોવે છે. એટલે તમે ક્યાંક ફરવા ગયા હોય તો મને થોડી માહિતી આપો ને. ક્યાય તમે રાણીની વા ફરવા ગયા હોય પાટણમાં પછી. અમદાવાદ કે બીજે ફરવા ગયા હોય તો જણાવો ને થોડી ઘણી માહિતી મને આપો ને. હલો.
હ હા હા બોલો જોુ અત્યારે તો હાલ હું અમદાવાદમાં જ રહું છું અરે અમદાવાદ ક્યાં. માં જ રહ છું અને અમે ઈજા ત્યાં રાત્રે રાણીની વાવ જોવા. જ્યા રાત્રે. ત્યારે કેવું કે એક છો ફિટ કરવામાં આવે છે. જેમાં લગભગ છ સાધુ બાર એટલે કે બાર ટોટલ ગ્લેજર છે. જેથી એક શો બતાવવામાં આવે છે જેથીડી તમને બતાવશે સમજાય ને. તમારી આગળ પાછળ ડાબી બાજુ અને જમણી બાજુ ચારે બાજુ તમને બતાવવામાં આવે ને એમાં કઈ રીતે જે છે. અને કઈ રીતે રાણીની વાવ નીચેના બધું ઘણું બધું એક્સપ્લેન કરવામાં આવે જે લગભગ એક કલાકમાં શો અમે અમણાં તો ગયા હતા અત્યારે તો બધું એજ હતું. અને અવે પણ જે પણ બારની આવે છે તેમના પાસેથી ટિકિટ લેવામાં આવે છે. અને લગભગ આ જે પાણી રાણીની વાવ છે તો ગજાત લગભગ કંઈક ખોદવામાં આવી હતી એવું કંઈક છે એટલી માહિતી છે જે અગિયારમી સદીમાં કહી શકાય.
હા બરોબર બરોબર તમે જે વાત ના કરી કે ત પાટણમાં રહો છો એની પેલા તમે કહ્યું તું ને કે હું અમદાવાદમાં રહું જે પુલ થી તમે બોલી ગયા હતા અમદાવાદ તો મને અમદાવાદમાં પણ જે ફરવાના સ્થળો છે ને એની યાદ આ ગઈ આવી ગઈ એટલે જેમાં જે તમે જોશો ને તો અમદાવાદમાં જે સાબરમતી જે રિવટફ્રન્ટ છે ને ત્યા તમે કજાક મુલાકાત લેજો એક દિવસ તે જે સાંજને ફરવાનો સમય ખુબ જ મજા છે. કારણ કે ત્યાંનું જે દિવરફ્રન્ટ છે એટલે કારણે સાંજમાં જે સૂર્યાસ્ત થતો હોય ને અને સુંદર નદીઓનો નજારો પણ જોવા મળે છે. અમણાં જ મારો મિત્ર એક ધવલ છે તે ત્યાં ગયેલો છે. હાલ ત્યાં ફરે રો છે ત્યાં પણ તે બોટિંગ કરતો હતો ને ત્યારે તે તેમાં જે તે કહેતો હતો કે મને મોજામાં ખુબ મજા મજા આવે. કારણ કે જે બોટ ઊંચા નીચી થાય ને તેના કારણે પછી એક ત્યાં સાબરમતી આશ્રમ પણ આવેલું તે માહાત્મા ગાધી લૂ ઇતિહાસી છે તેની વિશે વાત કરવામાં આવી છે. અદાલતની વાવ એ પણ આવેલી છે જે ખૂબ પ્રાચીન વાવ છે. અને તેને કોતવરણી પણ ખુબ જ પરંપરાગત અને જે વ્યક્તિઓને પોતે દ્વારા કરવામાં આવે છે. એનો પન પણ ખુબ જ મહત્વનો જણાય છે. પછી તે સાયન્સ સિટી પણ આવેલી છે. હું જયારે નાનો હતો ત્યારે હું સાય સ્કૂલ ના પ્રવાસ માંથી ત્યાં એક સાયન્સ સિટીનુ જે આઉટ આઉટ છે ને તે કઈક જે આપણો અર્થ છે ને તેવું જ તેના જેવું છે. ગોળ અને તેની બહાર છે ને અર્થ જેવું પેન્ટિંગ કરવામાં આવ્યું છે. અને તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે જેને આપે અર્થમાં ના જતા હોય તેવું તમે ક્યાંય અમણાં ફરવા ગયા હતા કઈ. તો મને માહિતી આપો થોડી ઘણી તમે ક્યાંય ફરવા ગયા હોય તો અમણાં.
હ હા. અમણાં જે વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાતીમાં આપણે નર્મદા જિલ્લો છે ત્યાં કેવડિયા ખાતે આવેલ છે. અને એક સૌથી વિશ્વનું સૌથી ઊંચું છે જે સરદાર વલ્લભભાઈ પટેલ ની યાદમાં બનાવેલું છે. તમે પણ લગભગ ત્યાં ફર્યા હશો અને તમની ઊંચાઈ પણ લગભગ એકસોને બ્યાસી મીટર છે. એટલે કે વિશ્વમાં તેનો નંબર છે એટલું બધું ઊંચું બનાવવામાં આવે અને આ બાજુ જે જંગલ સફારી અને પણ ઘણું બધું છે. લાઈટ અમે એક સોમનાથ પણ ગયા હતા. તમે તમને તો ખબર જ હશે લગભગ સોમનાથમાં એક ગીર આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યાં સિંહોને એવું કઈક દીપડા વગેરે જોવા મળે છે ત્યાં સોમનાથ હો ગીર‌ જંગલ માં સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિરાણે જે આવેલું છે તે ભગવાન શિવના બાર જ્યોતિલ પ્રથમ એક સૌથી પવિત્ર માનવામાં આવે છે આ બધું જે માણસો કહે છે પવિત્ર માનવામાં આવે છે અને તેની ત ભવ્યતા અને ધાર્મિક મહત્ત્વ પણ એ કારણે દર વર્ષે લાખો શ્રદ્ધાળળઓ અહી આવે છે અને બે જરે ગયા ત્યાં પણ તિ એટલી બધી અત્યારે ઉનાળોમાં એટલી બધી પબ્લિક નથી કારણ કે ગરમી જે પડી રહી છે તેના કારણે કારણે આવી જગ્યા ઓછી આવે જે પબ્લિક છે તે દરિયાવાળી વિસ્તાર બાજુ વધારે જાય અનેક જે રાષ્ટ્રીય ઉદ્યાન વાત કરી જુનાગઢમાં ગીર સોમનાથ ત્યાં પણ અમે ગયા હતા જ્યાં એશિયાટિક એવા કંઈક તમે નામ કદાચ સાંભળ્યું એવા સિંહનું વિશ્વ એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે ત્યાં ઘણી બધી આપણે સફારી પણ કરી શકીએી સિંહો ઉખું દીપડા ચિતતલ નીલગાય વગેરે પણ જોવા મળે છે અને તમને કઈ ફરવા તમે પણ ગયા હોય તો માહિતી આપો મને પણ
હા હું પણ તમે વાત ના કરી કે દરિયા વાળા વિસ્તારોમાં ફરવાની મજા આવે તેથી મને જે કચ્છનો જે કચ્છમાં જે બ્રિજ આવેલો છે ને માંડવી બ્રિજ ત્યાં અમે ભરવા ગયા હતા અમે એકલા માટે ખાલી માંડવી બ્રિજ માટે ફરવા નતા ગયા અમે જે સ્કૂલ ના પ્રવાસ માંથી આખા કચ્છનો જિલ્લો છે તેમાં ફરવા ગયા હતા ત્યાં અમે બધા જે કચ્છના જે કુળ આઠ સ્થળો જે મેન છે ને ત્યાં ફર્યા હતા જ જ પ્યાલા મે વા જે કચ્છનું મેન રણ કહેવાય છે જે સફેદ મીઠાનું રણ છે ને ત્યાં ફર્યા પછી ખુબ જ સુંદર અને ખુબ જ તમારી નજર ના પ કે ને તેટલું મોટું છે ખબ જ વિશળ પ્રમાણમાં છે પછી ત્યાંથી અમે જે ત્યાં પણ રણોત્સવ પણ જોવા મળે છે કે અમે અમે જ્યારે ગયા ને તને રાતે છે ને ત્યાં જે ઓલું નથી રણોત્સવ તે પણ જે લોકસંગીત લોકનૃત્યો પણ થતા હતા અમે તે જોઈને આવ્યા હતા પછી એક ક્યાં કાળો ડુંગર આવેલો છે તે કાળો નથી પણને ક્યાય એવી લોકોની પ્રાચીન માન્યતાઓ તેના કારણે તેને લોકો કાળ ડુંગર કહે છે પછી ત માંડવી બ્રિજ ની વાત કરી હતી કે તમે ના કીધું દરિયા કિનારે એટલે મને માંડવી બ્રિચ યાદ આવ અમે જે માંડવી બ્રિજ ગયા તા ને ત્યાં અમે શરૂઆતમાં તો જે બોટિંગ કરીએ છીએ તેમાં મને મજા આવે છે કારણ કે બોટિંગમાં જે તમે બેસો ને ત્યારે જે તેના મોજા ઉછળે ને જે દરિયાના તેમાં તમે જે જે હોડી હોય ને હોડી તે ચા નીચ થાય ને તેમાંજ મજા આવે પછી તેને બ્રિજ ની આજુબાજુ જે માટી હોય પછી બ્રિજની આજુબાજુમાં પાણીની અંદર જવાની પણ મજા આવે પછી ત્યાં ઘણી બધી ગાડીઓ હોય છે તેમાં ગાડીઓમાં બેસવાની પણ મજા આવે તેની પર બેસીને ચલાવી પછી એક વિજય વિલા પેલેસ પણ કચ્છમાં આવેલું છે તે રાજા મહારાજાનું એક શાસન પદ્ધતિમાં દ્વારા એક મહેલ બનાવવામાં આવ્યું હતું તેમાં ઘણા બધા ફિલ્મોની શૂટિંગ થઈ છે ત્યાં બોલીવુડ સાઉથ ઘણી બધી સલમાન ખાન શાહરુખ ખાનની જે ફિલ્મો બનાવે છે તેમાં એ શૂટિંગ થયેલી છે તમે ક જોશો તો તમને દેખાશે સલમાન ખાન ની ફિલ્મ જોજો કોક દિવસ તો તમને ચોક્કસ માહિતી મળી જશે અને ઘણા્યા એવા ધોળાવીરા છે પછી કોટેશ્વર ભગવાન નું મંદિર છે પછી એવા ઘણા બધા સ્થળો છે જ્યાં ફરવા જઈ શકે તમે ક્યા હાલમાં જે તાજેતરમાં ક્યાંય પ્રવાસ કર્યો હોય તો મને થોડી ઘણી માહિતી આપો ને ક્યા એ તુમકી મા હતી
ના ટુંકીતો નહી તમને ડિટેલમાં આપીશ શું ચિંતા કર જો હમણાં તો એક આપડે અંબાજી ટેમ્પલ જે ગુજરાતમાં બનાસકાંઠા આપણી જિલ્લામાં જ આવેલું છે જે છે લગભગ અ અ પાલનપુર બાજુ ગયો છે ફાયનલ લોક ખબર નથી હા તમને પણ કદાચ લગભગ ગયા હશો હા ત્યા બાજુ પણ આ ભારત માંનું એક એકાવન શક્તિ પીઠોમાં એક માર માનવામાં આવે છે અને અહીંયા દર ભાદર પૂનમે એવો મેળો ગને છે કે જ્યાં લાખો ઉપપાળા યાત્રા કરીને આવે છે અને એક બીજું કે જો આપણે ચાર ધામ તમે નામ તો સાંભળ્યા જશે જેમાં પણ એક દ્વારકાધીશ ટેમ્પલ જે આપણે ગુજરાતમાં જ દભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેર ખાતે આવેલું છે આ મંદિર પણ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ નેતાને વાત કરી કે ચાર ધર્મ માંથી એક માનવામાં આવે છે અને અહંયા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને એક બીજું તો આ દાદાજી ની તમે કદાચ વાવ નામ કદાચ સાંકળ્યું હોય તો ત્યાં પણ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડાજ ગામ ખાતે આવેલા ઐતિહાસિક તેની સુંદર પોતાની એ પાંચમાળ ન અનુકૂવ સ્થાપત્ય વિશ્વભ્રમાં પ્રસિદ્ધ છે પછી અમદાવાદમાં જે આવેલ છે સાયન્સ સિટી ગુજરાત સાયન્સ સિટી અમદાવાદના શહેરમાં આવેલું છે. અહી એક એકવાટિક ગેલેરી રોબોટિક્સ થ્રીડી શો પ્નેટરિયામ અને વિજ્ઞાન સંબંધિત જેવા અનેક પ્રદર્શન જોવા મળે છે, જેનાથી તમને પણ અને પ્રવાસ એમને પણ એકદમ. રસપ્રદ સ્થળ છે જે કોઈ પણ પ્રવાસો કરવા માટે આવે તેમને આકર્ષે છે એ પ્રકારનું અહિયાં અમદાવાદ વગેરેમાં પણ બનાવવામાં આવ્યું છે.
બરોબર છે હમણાં હું પણ સુનઢાજી ફરવા ગયો હતો અમારા મિત્રો સાથે આ હમણા જે વેક કેશન હતું ને કોલેજ નું ટૂંક સુ ટૂક સમયનું તેમાં ગયા હતા અમે એ રાત્ર રોકાણ હતા અમે ત્રણ મિત્રો ગયા હતા અમારા જે કાકા ના છોકરા છે ને ત્રણ એમ ગયા તા અમે રેલવે માં ગ્યા તા અને અમે તો જે જાતા વખતે તો એટલી મજા નઈ આઈ ટ્રાવેલિંગમાં પણ જે અમે વળતા આવ્યા તા તા ને ત્યારે જે સુધાજી માતાને પહાડ છે ત્યાં ડુંગરો છે ત્યાં પણ અમે ચડ્યા તા ત્યારે વળતા આવતા ને ત્યા રે અમે એક જીપમાં બેઠા તા કઈક જીપ છે ને. ત્યાં બેઠા તા તેમાં હું અને મારો એક મિત્ર આગળની સી ટે બેઠા ખબર ને ખબર નહી પણ એને કઈ કે એવી મજા આવીને શીખશું મને પણ એક યાદ મને હું રાજી રાજી થઈ ગ્યો અરે મને જે વળતા આવે આવવા જેટલી મજા આવી ને એટલી મને જાતે એ નથી મજા આવી પછી તેને જીપ
હા મને ખબર છે ત્યાં જે પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું છે તે ભાળીને રિતે લગભગ તો હા હા તેને દ્રશ્ય એવું જોવા મળ્યું કે તેને આખા જીવન યાદ જ રહેશે આજે યાદગાર પળો થઈ જાય.